હલો
હલો
કંઈ અવાજ સાંભળાય છે.
હા સંભળાય છે. હલો
હમ તમ તો
સારું તને કેવું છે. સું છે તમને કેવું છે.
હું પણ મજા હું પણ મજામાં છું. તો આજ આજનો ટોપિક કયો છે આપડો
શાળા જીવનનો
તો શું તમે તમારા શાળાના જીવન વિશે મને માહિતી આપી શકો છો.
હા આપી શકુ શાળા જીવનનું શાળાનું જીવનનું અંદર છે ને ફસ્ટ બાલવાડીથી ચાલે છે હલો હાલો
હા બોલો ને હું સાંભળતી તું હા સાંભ
હા શાળાનું જે શાળાનું જે પેલું પગથયું છે ને તે બાલવાટિકાને ચાલતા હોય છે એના અંદર જે ફર્સ્ટ ટાઈમ તો હું બાલવાટિકામાં ગયો હતો હતો થોડા દિવસ તો સ્કૂલમાં જવાનું ગમતું જ નય હતું. બાલવાટીકાની અંદર પછી થોડા થોડા ધીરે દુસ્તાર બન્યા ત્યાં ગયા પછી ત્યાં શાળા જીવનનું જે જીવન હતું ને તે બો બોવ સારું જીવન હતું તે અત્યારે જે કોલેજ લાઈફ છે. એના કારણે શળા જીવન જીવન હતું ને તો બોવ સારું હતું શાળા જીવન અંદર મોર્નિંગમાં જવાનું બાલવાટીકાની તો મોર્નિંગની હતું મોર્નિંગમાં જવાનું ઉઠવાનું પછી ત્યાં જઈને પ્રાર્થના કરવાની પછી ત્યાં બે ત્રણ જે હોય એકળા બગડા શીખાવે તે શીખવાનું પછી પિક્ચરને એવું બતાવતા હતા પછી રીસેસ પરથી રમતા ને પછી મધ્યાહન ભોજન કરીને ઘરે એવું હતું તમારું જીવન કેવું હતું સારા જીવન વખતે જયારે બાલવાટિકામાં તમારે તારે
હા હા હું તો બાલવાટિકામાં તો નહી ગઈ હતી હું તો ડાયરેક્ટ સનિયર કેજી અને જુનિયર કેજી કરેલું તે ટાઈમ પર પણ ખુબ જ મજા આવતી અમને તે ટાઈમ પર બી કેવું હતું કે અમને લેવા અને મૂકવા માટે બસ આવતી હતી. તો ખુબ જ મજા આવતી હતી મને તે ટાઈમ પર તમે જે પ્રમાણે જણાવ્યું ને એજ પ્રમાણે કે તે ટાઈમ પર કેવું હતું કે જવાનું પછી એમ બપોર સુધી ન જ હતું ત્યારે તો સોનિયર કેજી કે જુનિયર કેજી મતલબ ત્યારે પણ ત્યાં એમ અમને મેડમ બધી જાત જાતની બધી એક્ટિવિટીસ કરાવતા ભણવાની રહી કે પછી બીજી પણ હોય રમતગમતની ઘણી બધી એક્ટિવિટીસ પણ કરાવતા અને તેમાં તો મતલબ મને તો સ્ટાર્ટિંગ થી મને એટલું કોઈ રડું આવેલું નહીં કે સ્કૂલ ઘર છોડીને સ્કૂલમાં જવાનું ભણવા માટે એ બાબત મને કોઈ પ્રકારનું રડું જેવું કઈ આવેલું નહીં પણ મને મજા બહુ આવતી હતી સ્કૂલમાં તમે ગમે તેવું કહો જયારે હું પહેલા ધોરણમાં ગઈ પછી બીજું ધોરણ, ત્રીજું ધોરણ જે મેં સ્કૂલ લાઈફમાં છે બધું ઘણું બધું શીખું ને એ હમણાં મને ખુબ જ યાદ આવે. જે સ્કૂલ ટાઈમના જે મિત્રો હતા તેમની જોડે જે મસ્તીઓ કરેલી પછી જે સર ટીચર હતા તેઓ તેઓની જોડે જે પણ આઠ વર્ષનો જે અનુભવ રહ્યો એ ખુબ જ સારો અનુભવ રહ્યો. તેઓએ અમે વાતો શીખવી અને ઘણું બધું એવું શીખવ્યું છે જીવનમાં કામ આવે ભણતરની સાથે એ જીવન કેવી રીતે જીવવાનું તેના વિશે પણ ઘણી બધી માહિતી આપી તો મને તો તમે જણાવુ ને તો શાળાનું જીવન જે હતું ને તે ખુબ જ યાદ પણ આવે છે અને ગમે પણ છે પછી ધીરે-ધીરે મોટા થયા હાઈસ્કૂલમાં ગયા હાઈસ્કૂલ માં ચાર વર્ષનો અનુભવ ખુબ જ સારો રહ્યો તેમાં પણ એમ એટલી બધી એમ બધી સ્ટડીઝને લગતી પછી પણ રમતગમત ને લગતી એમ બધી જ એક્ટિવિટી સ જે પણ સ્કૂલમાં થાય છે એ બધી કરવાની પછી તેના ત્યાના જે બધા મિત્રો હતા તે લોકો જોડે જે રમવાનું વિશેષ પડે ત્યારેને એ બધું જે હતું ને તે ખુબ જ એમ સારું હતું અને આપણે જે શાળા જીવનમાં જે શીખીએ છીએ ને એ જ સૌથી શ્રેષ્ઠ સારું કહેવાય છે કારણ કે પછી તો કોલેજ લાઈફમાં એટલી કઈ તમે આગળ જણાવ્યું તે પ્રમાણે કોઈ મજા આવતી નથી જે શાળા જીવનના જે મિત્રો હોય છે ને એજ સારા મિત્રો અને ખરા મિત્ર હોય છે અને શાળા જીવનના મિત્રોની તો મને તો હમણાં તો ખુબ જ યાદ આવે છે કારણ કે તેઓ જોડે જે પણ મસ્તી કરતા હતા તે અત્યારે જોવા નથી મળતી અને તેઓ જોડે અત્યારે કોઈ કોન્ટેક બી નથી રહ્યો કે અમે પાછા મુલાકાત કરીએ બધા પોતપોતાની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા કે તેઓને અત્યારે ફ્રેન્ડસ લોકો જોડે વાત કરવાનો કે મળવાનો ટાઈમ જ નથી શું તમે તમારા ફ્રેન્ડસ ને મળવા જાવ છો અને તમને તમારા ફ્રેન્ડસ મળવા આવે છે? તો આવતા હોય તો જણાવોને.
હા મારા ફ્રેન્ડ્સ સર્કલ સાથે તમારું છે જે વન ટુ એ અમે સાથે ભણ્યા હતા તેના સાથે તમારો કોન્ટેક્ટ છે મુસ્ટિલોક સાથે મલવાન થયા હતા કારણ કે જે અમે કોલેજ જઈએ છીએ તે સાથે જ કોલેજ કરીએ છીએ. એટલે અમારું ડેલી સાથે જવાનું હોય છે. છે. એના સાથે એમ મોસ્ટલી જે અમુક દેખાય તો એકબીજાને બોલાવીએ છીએ આથી વન ટુ એઈટનો જે પાયો હતો તે બહુ ખબ ખૂબ સરસ પાયો હતો અને ખૂબ સારો પાયો હતો તેના અંદર બધું જ શીખવા જીવનનું અંદરનું જે દરેક ફલ હતા તે જોવા મલયા વન ટુ એઈટના અંદર એટલે એ તો ખૂબ જ સારું સારા જીવનને વન ટુ એઈટના અંદર ખૂબ એટલે ખૂબ સારું હતું પછી નાઇન્થ ટુ ટ્વેલ્થ થોડું આ ડિફિકલ્ટી હતું કારણ કે એમાં લાઈફ બનાવવાની આવે ટેન્થ બોર્ડ આવે, ટ્વેલ્થ બોર્ડ આવે એટલે થોડું જ્યાંક સિરિયસલી હતું એના અંદર બહુ નહીં આવ્યુંને અમારા વખતે તો કોરોના આવી ગયો હતો એટલે એ નવ નવ ટુ નાઈન ટુ ટ્વેલ નું તો બહુ કઈ ખબર નહીં પણ વન ટુ એટની જે મજા શાળા જીવન હતું તે બહુ એટલે બહુ જ સારું હતું એના જેવું તો કોઈનું જીવન નહીં હતું વન ટુ ટ્વેલનુ
એવું છે એટલે તમે તમારી શાળાના જે જીવન છે તેમાં મ જા તો કરી હશે ને?
હા બહુ મજા કરી હતી વન ટુ એટ જે મજા કરી છે તે કોઈ જ નહીં કરી હશે કોઈએ આ શાળા જીવનની મજા નહીં કરી હતી. ત્યારે જે અમારે શાળામાં જે લેેશન આપતા અમારે સ્વધયાયપોથી હોતા હૈ એ હું તો લખી જ નઈ લઈ જતો હતો. બધું સ્કૂલના અંદર જાઈને જ લોકો ઘરે ઓનલી રમ
તો પછી તમે શાળા જીવનમાં એમ અમુક મસ્તીઓ પણ ખૂબ કરી હશે તમે મને જણાઈ શકો છો?
મસ્તી તો કઈ નહીં મસ્તી નું તો બહુ મોસ્ટલી અમે નહીં કરતા અમે રમતગમત અંદર બહુ રીસેસ પડે એટલે બાંધેલી શાખા રમવાનું એ રમવાનું અમારી સ્કૂલના અંદર બહુ મોટું ગ્રાઉન્ડ હતું એટલે એના અંદર જ રમ્યા કરવાનું હતું. રિસેસ પડે એટલે ખાલી બે લેક્ચર બે કલાક જોવાનું એ લેક્ચર હોય તે તે ખાલી ક્યારે છૂટે તે રાહ જોતા અને પીટીનો લેક્ચરની રાહ જોતા ખાલી રમવાનું, ચાલુ લેક્ચર હોય મેમ એમનું ભણાવ્યા કરે અમે અમારી મસ્તીમાં જ રેહતા મોસ્ટલી કોઈને સિરિયસલી લેક્ચર નથી ભર્યો આજુ હુધી વન ટુ એટના અંદર.
એવું છે. અને તો તમે તમારા હા બરાબર છે તો શું તમે બેગ બેન્ચર હતા કે પછી
ના ના મિડલ બેન્ચર રહીને આ મિડલ બેન્ચો બીને આ બધું કર લાસ્ટ લાસ્ટ નહીં બો હતા અમે
એવ છે તો શું તમારો ફ્રેન્ડ સર્કલ અત્યારે બી તમને એમ તમારો કોન્ટેક મા રહ્યા છે તો તમે પાછા જયારે આવી રીતે મળો છો ત્યારે તે બધી વાતો યાદ કરીને
હા અમે મલિયે તારે યાદ કરીએ છીએ કે આ રીતે હતા અમે આ મસ્તી કરતા પણ આજે અફસોસ અત્યારે એ નથી કરી શકતા અમે જે તે સમય કરેલું નથી અત્યારે નહી કરી શકતા અમે
હા એ તો છે જ કારણ કે આપણે એટલા મોટા થઈ ગયા છે કે અત્યારે એ આપણા પર શૂટ પણ નથી કરતુ એવું કરવાનું અને શું તમે તમારા ફ્રેન્ડસ લોકોને ને એ બધાને મતલબ ફ્રેન્ડસ લોકો જોડે એ બધા જે સર ટીચર છે જે તમે આગ જણાવ્યું કે તમે એ થી ટવેન્થમાં એથ સુધી બહુ ખુબ જ મસ્તી કરી હતી ને એ બધું તો શું તમે એના એ જે બધા સર ટીચર છે એમને મળવા માટે જાઓ છો હજુ બી કે પછી નથી જતા
ના ના એમને મળવા તો નહી જતા પણ રસ્તામાં દેખાય તો બોલી મૂકીએ છીએ એમને મળવાનો ક હવે બોલે જ નવું કરે કે બહુ ટાઈમ નહીં ર એટલે મળતું તો નહીં પણ બટ પંદર ઓગસ્ટ હોય છવીસ ની જાન્યુઆરી હોય ત્યારે જઈ શકીયે ત્યારે મળી લઈએ છે
એવું છે શું તો તમને તો મજા તો ખુબ આવતી હશે ને કે જે શાળાનું જીવન હતું તેમાં તો તમે ઘણી બધી એવી જે મજાઓ છે એને માણી હશે અને તેમાં એમ જે સર ટીચર લોકો જોડે જે મસ્તી કરવાની હોય એ બધું કર્યું હશે હે ને રાઈટ
હા રાઈટ રાઈટ
હમ્મ શું કેવું બીજું મજામાં છો ને હા હું તો બહુ જ મસ્તીખોર હતી મને તો મેં તો બહુ એટલે બહુ જ મેં તો હું તો બહુજ મસ્તી કરતી હતી સ્કૂલમાં પણ મેં માફી પત્રક ને એ પણ લખેલું મેં તો ખુબ જ મસ્તી કરતી હતી મારું તો કાંડ કરવામાં ફર્સ્ટ નંબર આવતો હતો એમ કહી શકાય છે કારણ કે હું ખુબ જ એમ મસ્તી પણ કરતી હતી અને જેના કારણે મારે તો માફી પત્રક પણ મેં તો લખ્યા હતા જે મતલબ તે ટાઇમ પર જે સ્કૂલ ના બધા ફેન્ડ હતા ને તે કેવું હતું તે એક બીજા પર નહી ડોડતા હતા કે તું એજ કર્યું તું એજ કર્યું પણ કઈ નહી સાથે કરલું છે જે જે થશે એ જોઈ લેશું આવું કરીને થતું હતું એવી રીતે એવા ઘણા બધી એવી જે મસ્તીઓ છે ને જે અમે સ્કૂલમાં મળીને કરી છે કદાચ મને એવું થાય કે જે સિન્સિયર સ્ટુડન્ટ હોય ને તેને તો યાદ નહી કરે પણ જે આવી રીતે જે મતલબ લાસ્ટ બેન્ચ પર બેસીને જે કાં તો એવી રીતે જે મસ્તી ખોર હોય ને એવા સ્ટુડન્ટને હજુ પણ સર ટીચર લોકો યાદ કરે એવું મને તો લાગે મારૂ શાળાનુ જીવાનું વાત કરું ને તો પેલા એમ બધા એમ પેલા બધા સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં જયારે સ્કૂલ છોટી થાય ત્યારે બધા બહુ મુલા કોન્ટેકમાં પણ પછી અત્યારે એવો એક ટાઈમ આવી ગયોને અત્યારે કોઈ એટલું કોટેગમાં રહ્યું નથી બધા પોત પોતાની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા ને કે વાત ન પૂછ્યા તમે જણાવ્યું એ પ્રમાણે કે કોલેજ નેવા જાય તેના કારણે એ લોકોને પણ ટાઈમ નહી મળે અને મને પણ નહી મળે કે અમે લોકો બીજા જોડે વાતો કરી શકીએ કા તો પછી મળી શકીએ ખાલી એમ કોઈ વાર એમ બડેના જેવો દિવસ ર તે દિવસે બધા મેસેજ કરીને એકબીજાને વિશ કરે છે એજ બસ ચાલે છે બાકી તો એટલું બધું હવે કઈ રહ્યું નથી અને અમુક ફ્રેન્ડ લોકો ના તો અત્યારે મેરેજ પણ થય ગિયા છે તે ઓ પણ બોલાવે છે અમે જીએ પણ છે તેઓ જોડે બધી જે બાળપણની જે યાદો છે એને પાછી એમ તાજી પણ કરીએ છીએ અને ખુબ એમ મસ્ત હારી સારી રીતે એન્જોય પણ કરીએ છીએ અમુક ફેન્ડસ લોકો જોડે કોન્ટેક્ટ છે એમની જોડે આવી રીતે ખુબ સારી રીતે વાતો કરીએ છે તો ચાલો તમારી જોડે મેં વાત કરી ને તો મને માર બાળપણની ઘણી બધી એવી વાતો યાદ આવી ગઈ તો પછી તમે શું કશો
ના મને બી બહુ બધી વાતો યાદ આવી તમારા સાથે વાત કરીને આનંદ થયો મળીશું બીજા કોઈ ટોપિક સાથે
હા સારું ચાલો આવજો